હલો
કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ બેઠા છીએ આરામ કરીએ શે.
કેવું ચાલે છે તમારે?
બસ હાલ તો શાંતિ છે. તબિયત પાણી એવું બધું મજામાં છે
સરસ, સરસ
હા, પેલા તો કેવું આમ આપડે સમય આવી ગયો હતો કોરોના ના લીધે
અરે, રે બૂક બૂક ખતરનાક એતો
બો ખરાબ સમય હતો ભગવાન કરે આવો સમય તો બીજી વાર ના દે
ક્યારે ના નય
હા, બોવજ તકલીફ પડી તી આખું એક વર્ષ જેટલું તો લોકડાઉન રહ્યું હતું
એક, એક દોઢ વરષ જેવું રહ્યું હતું
હા, એમાં પાછું અમુક લોકોને પગાર ના મલે અમુક લોકો બેરોજગાર, પોતાના ઘરને ખવડાવે શું હા
એઈજ ને
પોતાના ઘરનાને ખવડાવે શું ઘણી તકલીફો પડી તી
હા
હા, અને કેવું કે હોસ્પિટલમાં પણ એટલી બધી આમ સુવિધા નથી મલી રહી
હમ
અમુક લોકોને આમ બેડ પર જ આમ, એ અમુક બેડ પરને અમુક પેલું રસ્તામાં આપણેે લોબી નહી હોતી હોસ્પિટલમાં ટસોઈ ગયા. હા અમારા ઘરમાં થયો હતો હા માસ્ક ને પીપી ટી ને ઘણું બધું આમ બહુ ઈકોનોમી જે ભારતની હતી ઘણી આમ ડૂલી ગઈ હતી એટલા
જ હા. હા
હા અમારે ઘરમાં હતું ચાર જણા અમે રહીએ. તો અમને બધાને થમે તો
ઓ શું વાત કરો
હા અને મારા ફાધર છે એમને તો ઘણો વધી ગયો હતો હા હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હતા એમને તો અને એ ટાઈમ પૂરતું ઓક્સિજન સિલિન્ડર પણ નતા મલતા પાછા
અ રે રે
હા, અને દવાઓ નો ભાવ તો ખબર જ છે ને આવો સમય આવે ને
તરત મોંઘવારી વધી જાય
તરત મોંઘવારી વધી જાય એ બધાઆમ હા, અત્યારે તોમ એ છે પણ આયા પછી આવ્યા ને ત્યારે આવીને બધું કેતા તા કેમ કે
હમ
પેલું દવાઓ એટલી મોંઘી અને બેડ ના મલે એટલે, એટલું પેલું જે દર્દી હોય એને સુવિધી ના પુરી સુવિધા ના પૂરી પડી રે
એ, તો દવાખાનાનું વાતાવરણ ભી એવું
હા, અને એવું કેવું કે આમ ઓક્સિજન ના લીધે પેલું એવું માણસ આમ મરતું હોય ને બધું આમ જોઈ ને ઘણું બધું આમ દુઃખ થાય ડર બેસી જાય માણસ એક પ્રકાર નો
માનસિક રીતે બી માણસ હારી જાય આવી રીતે તો
અને હા અને કેવું ન્યૂઝમાં તો આપણે દેખતા જ તા આંકડો તો વધતો વધતો જ
હા દર સેકન્ડે કેટલા બધા નંબરો વધતા હતા
હા આજે એક સેકન્ડ થઈને આટલી બધી ત્યાં મૃત્યુ પામ્યા પામ્યા પણ એ સમય પૂરતું એક સારું હતું કે સરકાર થોડી આમ જે બેરોજગાર જે આર્થિક રીતે આમ નબળા હતા એ લોકોને આમ અનાજને એવું પૂરું પાડતા હતા હા નવી આર્થિક સ્થિતિ હલવાવી દે એવી તો ઘટનાઓ આપે પેલા પણ થયેલી છે જેમ કે વચ્ચે આવે તો આપણે બોહ પેલા હાલ તો હાલ તો આપડે ત્યારે તો આપડે નાના હશુ પણ બોહ પેલા આટ તો પેલો સ્વાઈન ફ્લુ
હા સ્વાઈન ફ્લૂ યાદ છે
હા એમાં બી કેવું કે આમ તાવને એવું આવતું હતું અને એ ટાઈમે પણ આવી રીતે દેશની આર્થિક સ્થિતિ આમ હલવાઈ જ ગઈ હતી એટલા બધા આમ કેસોને એવું બધું આવતું હતું બહુ ઘણી કઠિન પરિસ્થિતિ હોય હતી એ ટાઈમે જે ના આવે સારું હા પણ કોરોના તો બહુ જ વેરિયન્ટ હતો ને હાલ તો કેવું કે કેહે છે પેલું કે નવું વેરિયન્ટ આવે છે એનું પાછું
હા પછ વાયરસ છે એટલે એ તરત રૂ બદલીનાખ પછી તરત એટલી બધી દવાઓ ક્યાં ખિલાવી અલગ અલગ
હા એમાં પાછું આ રને હોય ને વેગ ડી એ તારીકેે જીનેટિક તરીકે હા, તો એના લીધે એમાં પાછું વેરિયન્ટ આયા જ કરે. જે નવો નવો રોગ થયા જ કરે. અને એ પણ પાછો સેનાથી થયેલો ચામાર ચીડિયાથી. એટલે હા. કોરોના, તો એના લીધે તો પેલા માણસો હોય, પ્રાણીઓથી પણ પાછા દૂર ભાગે.
હમ્મ.
કે કઈક નવો રોગ ના થઈ જાય. ને પ્રાણીઓને પણ આમ એટલું બધું આમ પ્રેમથી રાખતા ન હતા પેલા, તો આમ રાખતા હતા પણ પછી તો, આમ સારી રીતે રાખતા ન હતા અને મારતા અને રહેેવાના સરખી રીતે આમ બેઠું હોય, શાંતિથી તો પણ એમ કે નહી
તોબી પથરામારીને ભગાડે
હા એટલે બો ખરાબ બાબત કેવાય આવો સમય આવ્યો એ
તો, તમારી ફેમિલી તમારા પપ્પા ભાઈ સારી ફાઈટ આપી કેવાય કોરોના સામે.
હા, સાચી વાત છે તમારી.
હા.
હા, ના થાય એટલું સારું અને એ ટાઈમે તો, અમ અમારે ત્યાં તો આમ ઘર-ઘર કેસ કેમકે હાથથી ફેલાતો હતો પાછો.
હા.
તમે ક્યાંક ગયા હોય ને જો તમે અડી ગયા, અને જો તમારા મોઢે કે ત્યાં નાક દ્વારા પાછું અંદર જતો રહ્યો, તો પછી આમ તો તમને એના થોડા લક્ષણો ના દેખાય, પણ કેવું થોડી શરદી થશે. પછી મોડામાં સ્વાદ આવવાનું બંધ થઈ જશે.
હમ્મ.
એ તો ખાસ એનું, પણ અ રક્ષણ કર્યું, એ બોવ સારી બાબત કહેવાય.
હમ્મ, અમુક ટાઈમ પછી વેક્સિન શોધી નાખી સાઈન્ટિસ્ટોએ.
હા, એ પણ એક આપણા દેશ વૈજ્ઞાનિકોની આમ મેડિકલ, જે ટીમ હોય એ સારું વાત કે
હા, કે એટલી બધી મહેનત કરી હશે એમણે. કેવી મહેનત કરી હશે એમ
હા એની પાછળ એટલી આમ કેટલી રિસર્ચ કેટલું એ કર્યું હશે
કઈક બે કોવિશિલ્ડ ને બીજી એક હતી ને
હા હા એ મ તો યાદય નથી પણ આમ સારું ફાઈઇટ આપી આપડા ડોક્ટર્સ લોકો એ પણ સારી ફાઈટ આપી કોરોના સામે એમાંથી અમુક તો મરી ગયા એમની પણ ફેમિલી હતી તો પણ કોરોનાને લઈને પોતાની ફેમિલીને સાઈડમાં રાખીને પોતાના દેશ માટે એ લોકો ઉભા રહ્યા
અને એ ટાઈમે તો ખબર એમને આખે હા ફેમિલી એમની ઘરે એમણે એકલા બાર રહીયા
ફેમિલી એમની એમને એકલા રહેતા જ
હા હા અને હા અને મોટા ભાગે તો એ લોકો સમય જે એમનું હોસ્પિટલમાં કાઢતા હતા એ પણ આટલા કોરોના દર્દીઓ વચ્ચે
અને એમના કપડા કેવા હતા ખબર મોઢે આખું હેલ્મેટ જેવું બાંધેલું
હા આખી આખી પીપી કીટ પહેરવાની આવતી હતી એ લોકોને તો પણ હા તો પણ એ કોરોના એમના શરીરમાં દાખલ થયો તો પણ એમને ફાઇટ આપી એને લઈને ઘણી જ સારી બાબત કેવાય
હા
એ ટાઈમે તો શિક્ષણ પણ ઠપ થઈ ગયું હતું, ઠપ તો, ના કહેવાય પણ બધા ક્લાસીસ ની એવુ ઓનલાઈન લેવાતું હતું ભણતર ને લઈને
ઓનલાઈન તો પછી થયું એને પેલાય તે ત્રણ, ચાર, મહિના તો બધા વેકેશન ની જેમજ
હા, હા એ એટલા ટાઈમ પૂ તો આમ શિક્ષણ થોડું એ થઈ ગયું પણ હારુ વિજ્ઞાનની સુવિધા, ટેકનિક વિજ્ઞાનની કે આપણે મોબાઈલ દ્વારા પણ એ ક્લાસીસ ભરી શકતા હતા અને ભણતર લઈ શકતા હતા
તદા
હા બાકી તો ના થઈરેત ભેઘુ ના થઈરેત હા
એમાય તે દસ માં બાર વાળા માસ પ્રમોશન આપ્યુ હતુ એ ટાઈમે
હા એ લોકોને દસમા ના બેઝ ઉપર માર્ક્સ આપીને આગળ પાસ કરી દીધા હતા
હમ, હમ
પણ શિક્ષણમા કેવુ તમે આમ બેસીને રૂબરૂ ભણો તો જ સારું યાદ રે કેમકે તમે અમુક બાળકો કેવુ કરતા હતા એટલા ટાઈમમા કે ઓનલાઈન ક્લાસમા જોઈન થાય પેલુ કેમેરા તો આપ આપડે બંધ રાખવો પડે કેમેરો બંધ રાખી ને પછી ક્યાંય બીજા પોતાના કામ કરતા હોય
હમ
અને ભણે ના ભણે કઈ બધુ ટાઈમ વગર નુ એ લોકો નું હતુ ડિસિપ્લિન જેવુ કાઈ હતું રહ્યુ નતુ, બાકી તો, જે ભણવા વાળા બાળકો હતા એ ટાઈમે તો ઘણુ ભણ્યાને શીખ શીખ્યા ને આગળ વધ્યા હા
ટાઈમે ચાલુ વિડીયો નેટ જતુ રહે તો વિડીયો ઓફ થઈ જાય કનેક્શન ના મલે સર કો આવી કેટલી નાની મોટી પ્રોબ્લેમ આવતી તી
તકલીફો પણ ઘણી પડી પણ આપણે તો એવી જ આશા કરી શકીએ કે ભગવાન આવા દિવસો ફરી ના દેખાડે
હમ એતો છે.
બો કઠિન પરિસ્થિતિ હતી.
એ ટાઈમે પબ્લિક કે બી બોવ હાહાકાર ના મચાવેને યુનિટી રાખી પોતાના ઘરમા રહ્યા બહાર ઓછા નીકળ્યા. સરકારની વાત ધ્યાનમા રાખી
હા
એટલે લડી શક્યા આપડે સારી રીતે કોરોના
હા સારું સારું ચલો આવી તો વાતો થયા કરશે.
હા
પછી કરીએે જ
હા સારું ધ્યાન રાખજો હા હા આવજો